હાલો હાલો,
હા બોલોને
તો આજે આપણેે વાત કરશું ભવિષ્યમાં થનારા એવા ફેરફાર કે જે પૃથ્વીને અસર કરે.
હું.
એમ નથી બોલવાનું હ હા કે એવું નથી બોલવાનું ઓકે છે.
હા કાઈ વાંધો નહીં.
અને ચોખ્ખું સ્પષ્ટ બોલવાનું છે.
હા હા
હાલો, તો આજે આપે વાત કરશું તો આજે આપે વાત કરશું. ચકાનારા વાતાવરણને અસર કરનારા પરિબળો વિશે જેમ કે પવનની દિશા વરસાદ ધરતીકંપ એ વિશે વાત કરશું.
આજે તો અમારે બહુ જ વરસાદ આવ્યો છે. આખી રાત વરસાદ ચાલુ હતો. અને સવાર સુધી વરસાદ હતો.
તો તો આજે ભજીયા ખાધા હશે ને તમે.
ભજીયા તો અત્યારે બપોરે ના હોય. અમે સાંજે બનાવશું અને ખાસ
મે સાંજે પચયા બનાવો તો અમને પણ આમંત્રણ આપજો હોને
કાંઈ વાંધો નહીં આવી જાજો તમે.
અને તીખા બહુ બનાવતાની મારી માટે મેથી ના જ બ નાવજો.
તમારા માટે મેથીના બનાવશું. અને અમે તો મરચાંના અને બટાકા વડાાના બનાવશું
એવું છે તમારે ત્યાં ઘરે બધા તીખું ખાવા વાળા હશે ને
હા
સર બસચોમાસાની સિઝન છે તો નવો વરસાદ આવતો હોય દેખવાની બહુ જ મજા ચાર
હા ચોક્કસ અમને તો બહુ જ મજા આવે સાથે થેપલા પણ એમને બહુ જ ભાવે
હા તો બીજું કોઈ આવવાનું છે તમારા ઘરે
ના અત્યારે તો કોઈ નથી આવવાનું અત્યારે અમારો પરિવાર એક જ છે પણ ક્યારેક આવી રીતના જયારે વરસાદ હોય ઠંડુ વાતાવરણ હોય ત્યારે અમે સંબંધીઓને બોલાવીને જમવાનો પ્રોગ્રામ બનાવ રીચી
ઓકે સમજાઈ ગયું અને તો આપડે એક દી એવો પણ પ્રોગ્રામ ગોઠવીએ કે આપડા ખેતરે જઈ ત્યાં આપડે પ્રોગ્રામ ગોઠવી આપડા સગા સંબંધીઓ મિત્રો દોસ્તારો એવા બધાને બોલાવી અને આપડે કઈક એવું આયોજન કરી કે અહીં સાંજે બધા જમે હળી મળીને જમી શકે
ઓકે પણ વરસાદ જયારે ન આવતો હોય ત્યારે આ બને બાકી ચાલુ વરસાદે તો ત્યાં પ્રોગ્રામ કરવો મેળ ના પડે કારણ કે ત્યાં લાાઈટ હોય કે ના હોય તેની પણ જાણ ના હોય જો પવન સાથે વરસાદ હોય તો લાઈટ પણ હોતી નથી એટલે આપણે અંધારામાં બનાવી ના ગમે અને મકોળા ના પણ ત્રાસ હોય છે
ઓકે હા તે તું એ સાચું કે અત્યારે ઈ પોસિબલ ન થાય કે સંભવ ન થાય કે અત્યારે પ્રોગ્રામ કરો પણ આપ આપણેે શિયાળામાં એવું વિચારશું કે બધા હળી મળીને આપણેે પ્રોગ્રામ ગોઠવીએ
ખેતરે જમવાનો આનંદ જ કંઈક અલગ છે તમે એક વાર આવો અને જમો તો તમને એમ થાય કે ના અહીંનો આનંદ જ અલગ છે
વધારે ખવાઈ જાય ઘરે જેટલું ખાતા હોય એનાથી વધારે ખવાઈ જાય ત્યારે એની જ મજા છે
હમ ત્યાંનું વાતાવરણ આપને વધારે જમાડે ઘરે જમીને તેના કરતા
બાળકો ને પણ મજા આવે
હમ
વાડી એ કુદરતી પવન કુદરતી જે અહીયા ખેતર માં આપથી આપણે વાવેલું હોય બધાનું બનાવેલું જમવાનું જેમ કે કોથમરી મેથી મરચાં બધું અંયા ખેતરે જ આપ અહિયાં ઉગે છે આપડે વાવેલું હોય છે અને ઈ ન ઈ તાજે તાજું અને જંતુનાશક દવા વગરનું ખાઈ અને મજા આવે
અમે પણ વાળીયે તેમજ કરીએ છેીએ એક સાહ મેથીનોો કોથબરીનો રાખી છેી પછી જય્યારે પ્રગ્રામ હોય ત્યારે તાજે તાજો ત્યાંથી કટિંગ કરી અને તેના ગરમા ગરમ ભજીયા બનાવી અને પ્રગ્રામમાં પણ બધે સાથે કામ આવે છે
મેં ઘણી જગ્યા એ ચાપડી શાક એને તાવો કહેવામાં આવે છે એવા પણ પ્રોગ્રામ જોયા છે
હા એ તમારું સાચું છે
ગરમા ગરમ ચાપડી શાક નું ચાપડીને શાકમાં ચોરી નાખે સાથે જામવું હોય તરેલા મરચાં હોય સંભારો હોય ડુંગળી હોય આ બધું સાથે મજા આવે જમવાનું
આમેય તેલવાળું કોઈ પણ વસ્તુ જમવાની મજા ઠંડા વાત વાતાવરણમાં આવે છે જેમ કે ઉનાળામાં તો આપણે તેલ વાળું કઈ જમવું ગમતું નથી ત્યારે આપણે સાદા ભોજન માટે રહીએ છીએ
તમે ચોક્કસ સાચું કીધું કે ઉનાળામાં વધારે ગરમી ના હિસાબ છે જમવું ના ગમે કે આપને આ વસ્તુ ગરમ વસ્તુ છે ઈ ઉનાળામાં ના ગમે જમવી કારણ કે ગરમી થતી હોય છે બાળકોને મજા ન આવે એસિડિટી જેવી આમ શરીરમાં થાય એટલી મજા ના આવે
તમારું સાચું છે એટલે અમે આવા પ્રોગ્રામ ઠંડી ઋતુ માં શિયાળામાં અને ચોમાસામાં રાખી છે ઉનાળામાં રાખતા નથી ઉનાળામાં તો ઘરે જ જમી છીએ ત્યારે કેરીની સીઝન હોય છે તે ખાવાની મજા આવતી હોય શ્રીખંડ ખાવાની મજા આવતી હોય છે તે બધું અમે ઉનાળામાં ઘરે રાખી છીએ જમવાનું મોટા ભાગે તો જમવાનું શિયાળામાં તો બહાર જ હોય છે બ કારણ કે શિયાળામાં શાકભાજીઓ તાજા હોય છે અને શિયાળામાં શાકભાજી ખાવાની જે મજા હોય છે તે બીજી કોઈ પણ ઋતુમાં મજા આવતી નથી કારણ કે શાકભાજી સાચા જે બધા ખાવા હોય તો શિયાળામાં જ તમને ખાવા મળે બાકી અત્યારે શિયાળા જેવા શાકભાજી હોતા નથી
હા તમે જે ઉનાળામાં શ્રીખંડનું કીધું શ્રીખંડ કઈ રીતે બને
શ્રીખંડ તો છે ને પેલા તો આપડે દહીં હોય ને તેમાંથી બને દહીં મેળવ્યું હોય અને દહીં બની જાય પછી ઈ દઈ ને કોઈ એવી જમલ જાડી માં બાંધી અને લટકાવી અને તેમાંથી પાણી છૂટું પાડવાનું હોય છે એ પાણી છૂટું પડી જાય પછી તેને આપણે એક વાસણમાં ચારણી દ્વારા ગાળવામાં આવે છે તેને તમે આ મલાવો એટલે ઈ સાવ એટલે સાવ છૂટું પડી જાય અને એકદમ થઈ જાય સરસ પછી તેમાં ખાંડ ઉમેરી અને એનું મિશ્ર કરવાનું હોય છે એક દારૂ મિશ્ર કરી અને તમે એને ફેટો એટલે એ દહીં નું સ્વરૂપ બની જાય છે અને એ પછી જમવાની મજાજ કઈક અલગ હોય છે અને જે ઘરે બનાવી અને ઈ દહી નું શ્રીખંડ બનાવી અને એ શ્રીખંડ ખાવાની મજા આવે છે તે બહારના શ્રીખંડ ખાવા જેવી મજા હોતી નથી બારના શ્રીખંડમાં એસન્સ કે એવું કોઈ પણ નાખવામાં આવે છે એના કરતા સાદો શ્રીખંડ ઘરે બનાવીને જમવામાં મજા આવે છે
તો શ્રીખંડ સાથે પૂરી વધારે મજા આવે છે બરાબર ના
શ્રીખંડ સાથે પુરીઓ અને બટેકાનું શાક પણ વધારે મજા આવે છે
વાહ તો તો મજાજ આવી જાય
તો તમે એક વાર જરૂર આવજો અને જમી જાજો
હા મને આવી બીજી વાનગી વિશે જણાવશું
ચોક્કસ જણાવીશ તમને
તો મારે મને એક સમજાવવું કે હું અત્યારે ઠંડી વસ્તુ બીજી ખાવા માંગુ છું તો તમે કઈ એવી વસ્તુ બનાવતા શીખવાડશો
તમારે પણ કઈ વસ્તુ ખાવી છે તો હું તમને તે કહીશ
તો શીરા વિશે બને સમજાવો શીરો એટલે શું
શીરો તો છે ને ઘણા પ્રકારનો હોય છે ઘઉ ના લોટ નો શીરો સાદો બને છે રવાના લોટ નો શીરો સાદો બને છે અને પણ ઓલી સેવ નો પણ સીરો બને છે એમાં રવાના લોટનો શીરો રવાના લોટના શીરામાં પેલા એક બાઉલમાં રવો લેવાનો છે તેને તેમાં બે ચમચી ઘી નાખી અને ગરમ કરવાનો છે અને એને શેકવાનો છે શેકાઈ જાય એટલે એની સુગંધ જ કઈક અલગ આવે છે એટલે આપને આપમેળા એ ખબર પડી જશે કે અલોટ શેકાઈ ગયો છે પછી તેમાં એક બાજુ સાઈડમાં ગરમ તપેલીમાં ગરમ પાણી કરવાનું છે એ પાણી અને લોટ હોય એ પ્રમાણે આપણે ખાંડ નાખી અને તેનું મિશ્રણ કરવાનું છે તેને જેમ તમે હલાવતા જશો તેમ એ પાણી એમાં સોસાઈ જશે અને રવો ફુલ્લી અને એક એકદમ સોફ્ટ બની જશે અને તેને પછી એક થાળીમાં રાખી દેવાનો છે
ઓકે સમજાઈ ગું ચાલો બાય
બાય